હલો
કેમ છો?
બસ મજામાં તમે,
હું પણ મજામાં છું આજ મને લાગ્યું કે આપણે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ વિશે વાત કરવી જોઈએ, આજકાલ બાલકોમાં અ હમ્મ મોટા ભાગે મોબાઈલમાં જો વ્યસ્તા રહે છે ને
એકદમ સાચી વાત પહેલાના સમયમાં બાળકો રોજ બહાર રમતાતા હવે તો ક્રિકેટ, ખોખો, કબડ્ડી કરતા હતા. મોટા થતા બાળકો ઓછા થઈ ગયા.
હા એકદમ સાચી વાત કીધી અ પહેલાના સમયમાં બાળકો રોજ બહાર રમતા હતા હવે તો ક્રિકેટ, ખોખો કબડ્ડી કરતાં કરતાં મોટા થતા બાળકો ઓછા થઈ ગયા
હા ઇન્ડોર ગેમ પણ એટલા જ મહત્વના છે. જેમ કે ચેસ, કેરમ, લુડો, હપજલ હ સુડુકો કાર્ડ, કેમ્સ કે હ તેજ બનાવે છે.
હા ખાસ કરીને જે વિચારશક્તિ વધે છે, નિર્ણય લેવાની ક્ષમતા પણ મજબૂત બને છે.
હા અને કેરમ રમવાથી ધ્યાન એકાગ્રતા અને ધીરજ આવે છે.
ખાસ કરીને, હા. અને કેરમ રમવાથી ધ્યાન એકાગ્રતા અને ધીરજ આવે છે ને
હા લુડો રમતા બાળકોને નિયમ પાલન કરતા શીખે છે હાર જીત બંને સ્વીકારની આદત પડે છે
હા સાચી વાત કીધી આજકાલ માતા પિતા પણ બાળકો સા તે ઇન્ડોર ગેમ્સ રમે રમશે તો પરિવારમાં પણ પ્રેમ વધશે
હા સાથે બેસીને રમમાંથી મોબાઈલનો ઉપયોગ ઓછો થાય છે.
હા બિલકુલ ક્રિકેટ, ફૂુટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો, બેડમિંન્ટન અ રંગીન સાયકલ સાયક્લિંગ જેવા ગેમ્સથી શરીર મજબૂત બને છે.
હા પણ આઉટડોર ગેમ્સનું મહત્વ તો ખુબ મોટું છે.
હ હા હૃદય મજબૂત રહે અને હાડ કાપ મજબૂત બને મસલ વિકાસ પાય અને સ્ટેમિના પણ વધે છે.
બાર રમવાથી સૂર્યપ્રકાશ મળે છે જેથી વિટામિન ડી મળે છે.
હા આજકાલ ઘણા બાળકોને વિટામિન ડી ની ઉપયોગ ઉનપ હોય છે કારણ કે એ લોકો ઘરમાં જ જે રહે છે ને
હા આ તો સાચું કીધું છે બાર માંથી દોસ્તી પણ મજબૂત બને છે.
હા ટીમવર્ક લીડરશીપ અને સહયોગ કરવાની ભાવના આવે છે.
કબડ્ડી અને ખોખો આપણી પંગત ર તો છે આ રમતા પણ બાળકો એ શીખવી જોઈએ
હમ હ ગેમ્સ થી શરીર ફૂર્તિ નું બને છે અને ખર્ચ પણ અ ખૂબ ઓછો આવે છે.
હા ક્રિકેટ રોમ માંથી અનુશાસન અને ધીરજ શીખવા મળે છે.
હા ફૂટબોલ રમતી ફાસ્ટ નિર્ણય લે લેવાની આદત પડે છે.
બેડમિન્ટન થી હાથ અને આંખનો હા ફરડિયોનેશન ખુબ સારું થાય છે.
હા સાયકલ ચાલવાથી પણ ખૂબ અ અ ફાયદો થાય છે ને.
હા, એક વાત તમે નોટ કરી? જે બાળકો નિયમિત રોમાં જાય છે, એ વધારે ખુશ રહે છે.
કારણ કે રમતી તણાવ ઓછો થાય છે ને મન પ્રસન્ન રહે છે,
ડોક્ટર પણ કહે છે કે રોજ શારીરિક પ્રવૃત્તિ જરૂરી છે.
હા, નાના બાળકો માટે તો ગેમ્સ એ જ શિક્ષણનો ભાગ છે.
હા, શાળાઓમાં પણ સ્પોર્ટ્સ ડે યોગ, રનિંગ, કબડ્ડી, ખોખો, હાર હાર રીલી જેવી સ્પર્ધાઓ થવી જોઈએ.
રહેેતી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે,
એને જીતવા કરતા ભાગ લેવો વધારે મહત્વનું છે, એ
આ હાર મળે તો નિરાશ ન થવું અને જીત મળે, તો અભિમાન ન કરવો આપ ઓપન્નનો ગેમ્સો શીકવાડે છે.
હા, આ તો છે ઇન્ડોર ગેમથી મગજ સ્ મજબૂત બને છે, અને આઉટડોર ગેમથી શરીર
હા, બંનેનું બંનેનું તુલનો જરૂરી જ છે, એના માટે
માતા પિતા એ બાળકોને ફક્ત અભ્યાસ માટે દબાણ આપવું જોઈએ.
હા, સાચું કેધું અભ્યાસ સાથે રોજ થોડો સમય રમવા માટે પણ આપવો જોઈએ,
મોબાઈલ અને ટીવી નો સમય ઓછો કરીને ગેમ્સ માટે સમય પાવવો જોઈએ,
વિકેટ વિકેટમાં આખો પરિવાર સાથે પાર્કમાં જઈને ક્રિકેટ, બેડમિન્ટન અથવા ફક્ત ચાલવા જઈ શકે ને?
હા, ઘરમાં પણ સાંજે ચેન્સ કેરમ કેપ જલ રમી શકીએ,
હા આ રીતે પરિવારમાં પ્રેમ પણ વધે અને બાળકોને સારવ દિન વિકાસ પણ થાય છે ને.
હા, તમે નાના હતા ત્યારે કયા ગેમ વધારે રમ્યા?
ઉહું નાની વાટી ત્યારે અ ખો ખો, કબડ્ડી અને સાત સાથેળી ખૂબ રમતી સાંજે ઘર બોલાવવા આવે તો ત્યાં સુધી રમું રમ રંગું ચાલતું.
હું પણ ક્યારે અને ચેસ રમતી. હા, રજામાં બધા ભાઈઓ સાથે ખુબ આનંદ આવતો.
હા, એ સમયની મજા કશામાં જ નથી આજના બાળકો કોએ પણ એ અનુભવ કરવો જોઈએ.
હા, બિલકુલ ગેમ ફક્ત મનોરંજન નથી. પણ જીવનમાં ઘણા ગુણ શીખવાડે છે.
હા. અનુશાસન, સમયનું મહત્ત્વ, ધીરજ, મિત્રતા, સહયોગ, આત્મવિશ્વાસ બધું ગેમથી શીખવા મળે છે ને?
હ ચાલો નક્કી કરીએ, કે આપણ ઘરના બાળ કોને. રોજ ઓછામાં ઓછું એક કલાક રમવા પ્રસ્થાન આપશો.
હા. જરૂર સ્વસ્થ શરીર તેજ મગજ અને ખુશ જીવન માટે ઇન્ડોર અને આઉટડોર બંને ગેમ્સ જરૂરી છે.
હા તો છે જ
હા કારણ ગેમ રમવાથી મન પણ ઓછું થાય છે. અને મન નું સંતુલન પણ એક બરોબર રહે છે, ને એકાગ્રતા વગેરે પણ વધે છે.
ગેમ જ નથી રમતા એમને તો ફક્ત મોબાઈલ જ જોઈએ, એમ આવે હા
કોર્સ કરવાનો ટાઈમ મળે છે. ગેમ રમવાથી કેમ છે મન વગેરે પણ પ્રસન્ન થાય છે.
ના મોબાઈલમાં જ ગેમ
હા સોશિયલ મીડિયા નો આ વાપર બધો ખરાબ હોય છેને
હા મોબાઈલ આવાથી જે ગેમ્સ હતા ને જે પેહલા આપ રમતા હતા. આ તો આવે જ છોકરાઓ તો ના રમતા હા ફક્ત ક્રિકેટ છે છોકરાઓ છે ક્રિકેટ રમતા છે.
હા અને બે હા બેડમિન્ટન તો એવુ કે છે કે ઘરમાં પણ રમી શકે છે. કારણ એક બંદો ગલી માં પણ રમી શકે છે, કારણ તેનો પ્લેસમેન્ટ કમી લાગે છે. એટલા માટે ચેસ વગેરે બુદ્ધિ આંખે પણ રમવું જોઈએ એનાથી બુદ્ધિ વગેરે પણ વધે છે.
હા ફૂટબોલ રંગ હોવાથી ફાસણીને લેવાની આદત પડી છે. હા તો રમવું જોઈએ.
અને ગેમ્સ વગેરે રમવાથી પણ એક મજા આવે છે. અ તેનાથી આપણી બહુ એકાગ્રતા વગેરે પણ વધે છે. કઈ કઈ કેમતી
હા નાના બાળકો માટે તો ગેમ એ જ શિક્ષણનો ભાગ છે. સ્કૂલમાં પણ એક કાસ તો આપવું જોઈએ જેમ માટે
માતા પિતાએ પણ ઓછુ જવાબદાર જબરદસ્તી નથી કરવી જોઈએ. આમા આજકાલ ના માતા પિતા અભ્યાસ કરવા માટે આ કરે છે ને એટલા માટે કમી કરાવવું જોઈએ રમવા માટે પણ જવું જોઈએ ખૂબ ગરજનું છેને, તે પણ તેના થી આપનો વ્યાયામ વગેરે પણ થઈ જાય છે. તે વિટામિન ડી પણ મળે છે.
આવે તો છોકરાઓ તો ખબર નથી પણ પહેલે તો આપણે સ્કૂલમાં જતા હતા ત્યારે તો પીટી નો ક્લાસ રહેતો હતો.
હા પેટી ના ક્લાસ રહેતા હતા. તેના પણ ખોખો રમતા હતા કઈ લોકો ક્રિકેટ રમતા હતા જેને જેમ ગમતું તેમ રમતા હતા. પણ સર સામે તો સ્કૂલ ટાઈમમાં તો ક્રિકેટ બહુ રમતા હતા ખુબ ગમે ક્રિકેટ અને ખોખો એની સ્પર્ધા પણ થતી હતી ખૂબ મજા આવતી હતી તમે
લિંબુ ચમચા આહી ઉ ટું કે ત સ્કૂલ મ
ખુરસી બહુ અ સરસ સરસ ગેમ થા
હવે ના છોકરાને આ ગેમ તો ખબર જ નથી હોતી.
હમ આજે એ ફક્ત સોશિયલ મીડિયા પે રીલ્સ સ્ક્રોલ કરવાની. આદત ઓછું થાય.
નાના બાળકો બાળકોને પણ રીલ્સ સ્ક્રોલ કરવાનું જોઈએ છે.
હા ના હવે તો માતા પિતા જ કરે છે એમનો અકાઉન્ટ પણ કરે છે એમના રિન્સ બનાવે છે.
હા એ મોબાઈલ હા એટલા માટે ગેમ્સ વગેરે રમવાનું ખૂબ જરૂરી છે માઈન્ડ વગેરે પણ ફ્રેશ રહે છે.
હા તો સાચું.
અને હાર જીતનો ખેલમાં આપણે મજબૂતી બનાવી દે છે.
હા તો એકદમ સાચી વાત છે.
હા હલો.
હા હલો.
હા મજબૂતી બની છે આપના એમ તો ગેમ ના રમે તો એટલા માટે ગેમ રમવું જોઈએ. હ ચલો હા. ચાલશે ફરી મળીશું તારી સાથે વાત કરીને મને ખુબ બહુ સરસ લાગ્યુ.
હા મને પણ
હા ચાલસે.
હા ચાલશે.